હલો મજામાં તો કેમ છે.
હું પણ મજામાં છું. હાજ મને તારી સાથે ફેશન આ વિષય પર વિસ્તારથી વાત કરવાની છે.
હ હા તો ખૂબજ રોચક વિષય છે આજકાલ માનાવા લકથી લઈને યોગનો મોટા લોકો સુધી બધા ફેશન માં રસ હોય છે.
હા જે સાચું છે ફેશન કેવલ સુંદર કપડાં પહેરવાનું નામ નથી. પણ એ વ્યક્તિની પસંદ જીવનશૈલી સંસ્કાર આ આત્મવિશ્વાસ અને વ્યક્તિમ સાથે પણ જોડાયેલી છે.
એકદમ સાચી વાત છે ફેશન એટલે પોતાનું સુંદર સ્વચ્છ સુસજ્જ અને આત્મવિશ્વાસ પૂર્ણ રીતે રેજો રજૂ કરવાની કલા છે.
તારી નજરમાં ફેશન શું છે.
મારા મધ પ્રષન એ સમગ્ર સંગ ઉમ્ર શરીર રચના અને પોતાના સ્વભાવ પ્રમાણે કપડા દાગીને હેરસ્ટાાઈલ ફૂટવેર અને સંપૂર્ણ રની સાજે રીત કરો.
હા વાહ વાહ આ ખુબ સુંદર રીતે સમજાયું ઘણા લોકો ફેશનનોો અર્થ કેવલ મોંઘા કપડા પહેરવા એવો લે છે પણ ખરેખર એટલુંજ નથી.
હા બિલકુલ નહી ફેશન માટે પૈસા જરૂરી હોય પણ એ મહત્વનું નથી સમજ પસંદ રંગની ઓળખ બોડી ટાઈપ ની સમજ અને કપડા ન કેરી કરવાની રીત પણ ખુબ મહત્વની છે.
સાચું કોઈ સાદો ડ્રેસ પણ જો યોગ્ય રીતે પહેરવામાં આવે તો મેચિંગ સરસ હોય અને આત્મવિશ્વાસ હોય તો ખુબ સુંદર લાગે છે ને
હા અને કોઈ મોંઘા ડ્રેસ હોય પણ ફિટિંગ સારું ના હોય પ્રસંગ પ્રમાણે ન હોય આ તો વ્યક્તિની શૂટ ના થતો હોય તો એને પ્રવાહો જ થઈ જાય.
આમ જે આજે ફેશન એટલું મહત્વનું કેમ બની ગયું છે. હ.
આજે ફેશન એટલું કારણ કે આજના યુગમાં પહેલી નજરમાં જે અસર પડે છે એમના પોતાના લુક અને ડ્રેસિંગ સ્ટાલ ખુબ આગળ વધ છે. માણસ કેવી બ બરા છે ત એ પડસ વિશે કના બનતો હોય છે.
હા જો કોઈ સ્વચ્છ અનેટ નકા અને સુંદર રીતે પહેર્યો હોય તો એને જોઈને સામનેવાળાને પણ સારો પ્રભાવ પડે
ફશન આત્મવિશ્વાસ વધારે છે જે માણસાને પોતાના કપડા લોકો સ ગમતા હોય તો વધારે આત્મશસ થાય લોકો સામે આવે છે.
હમ. હાજ ક્યારેક સારો ડ્રેસ પહેરતા મન પણ ખુશ થઈ જાય છે.
બિલકુલ ફેશન મોડ પર પણ અસર કરે છે સુંદર રંગ આરામદાયક કપડા યોગ્ય બ.
હા મને લાગે છે કે ફેશન વ્યવસાય સાથે પણ ખુબ જોડાયેલી છે.
હા ફેશન ઇન્ડસ્ટ્રી આજે ખુબ મોટી બની ગઈ છે કપડાં બુટિક ટેલરિંગ એમ્બ્રોડરીંગ જ્વેલરી
ગ મોડલિ ફન ડિઝન સ્ટારલિંગ બધા એના ભાગ છે.
હા બરાબર. જ મારા માટે તો પારંપરિક ફેશન અને આધુનિક ફેશનમાં શું ફરક છે.
પારંપરિક ફેશન એટલે આપની સંસ્કૃતિ પરંપરા અને પ્રાદેશિક પોશાક સાથે જોડેલી ફેશન જેમ કે સાડી સલવાર સૂટ ઘાઘરા કુર્તી દુપટ્ટો પારંપરિક દાગીના બિંદી બંગડી નથ પાયજાન ઈત્યાદ.
હા બરાબર. મજે આધુનિક ફેશનમાં જીન્સ ટોપ પહી ગાઉન વેસ્ટર્ન ડ્રેસ જમ્પસૂટ. કોટસેટ પહી શર્ટ જેકેટ. પૈવેનંતરગ્રુ મંજ ક્રોપ ટોપ્સ. પ્લાઝો ફેશન વેર આ બધું આવે.
હા એકદમ પણ આજકાલ બંનેનું કોમ્બિનેશન પણ ખુબ ચલ ચલનામાં છે જેમ કે ટ્રેડિશનલ કુર્તી સાથે મોર્ડર્ન પેન્ટ સાથે સાથે સાથે બેલ્ટ બ્લાઉઝ માં મોડર્ન. કટ ગાઉન સ્ટાઇલ અનાર કલી જેકેટ સ્ટાઇલ નંગા આ બધુ ફૂશન ફશન કહલાહ
હા મજે આજે યુટ્યુ ટ્રેડિશનલ લુકને મોર્ડર્ન ટચ આપવું તો ખૂબ પસંદ કરે છે.
કારણ કે એમાં પરપંપરા પણ જળવાય છે અને નવી સ્ટાઈલ પણ જોવા મળે છે.
હા મંજ કપડાં પસંદ કરતા વખતે શું ધ્યાન રાખવું જોઈએ.
પહેલી વાત કપડા પ્રસંગે પ્રમાણ હોવી જોઈએ બીજી વાત આરામદાયક હોવ જોઈએ ત્રીજી વાત. શરીર રચના અને પ્રમાણે શદ થતું હોય જોઈએ ચોથી વાત રંગ અને ફેબ્રિક.
બરાબર હા જે પ્રસંગ પ્રમાણે એટલે?
જેમકે લગ્ન ઉત્સવ પૂજા કોલેજ પાર્ટી રોજિંદા વા પર બધા માટે કપડા ની સ્ટાઈલ અલગ હોય શકે લગ્ન ભારે ડ્રેસ ચાલે પણ રોજ કામ માટે આરામદાયક અને સાદા કપડા સારા.
હા મજે ઓફિસ માટે સુસ મજે સુસસ્કૃત પબ અને સભ્ય ડ્રેસિંગ જરૂરી છે મજે મારી. મતે તો જ્યારે પાર્ટી માટે સ્ટાઇલિશ લુક રાખી શકાય.
રોજાના વાપર માટે એવા કપડાં પહેરરા જોએ જે સુંદર પણ લાગે અને કામ કરતા આરામ પણ થાય.
હા ને રંગોની પસંદ માં ફેશન નો કેટલો ભાગ છે.
ખુબ મોટો ભાગ છે રંગ વ્યક્તિને આભારી આપે છે યોગ્ય રંગ ચરાનો ફ્રેશ બતાવે છે સ્કીન એમને શૂટ થાય છે અને ઓવરલુક આકર્ષક બનવાય છે.
અને ક્યા રંગો કયા પ્રસંગ માટે સારો લાગે.
આ તો વ્યક્તિ પણ નિર્ભર છે પણ સામાન્ય રીતે લગ્ન ઉત્સવ માટે લાલ પિંક રોયલ બ્લ્યુ મસ્ટર્ડ પર્પલ ગોલ્ડન જેવા. રંગો ખુબ સુંદર લાગે ઓફિસ માટે પેસ્ટલ શેડ્સ બીન્સ ગ્રે નેવી વ્હાઈટ. લાઇટ બ્લુ જેવા સોર રંગ સારા લાગે.
હા મજે માહોલ હલકા રંગ. તો અને શિયાળામાં થોડા જે ગાળા રંગ પણ ખૂબ સુંદર લાગે છે.
એકદમ મોસ પ્રમાણે કપડાં અને રંગની પસંદ કરવી એ પણ ફેશન સેન્સ નો ભાગ છે.
જે ઘણી સ્ત્રીઓ પૂછે. કે બોડી ટાઈપ પ્રમાણે કપડા કેવી રીતે પસંદ કરવા તો શું કહીશ.
મારા તો આબ મહત્વની વાત છે બધા ઉપર એકજ પ્રકાર ન સમાન. કપડા પસંદ કરવા જોએ.
હા મજે થોડું ઉદાહરણ આપને.
જેમ કે જો કોઈની હાઈટ ઓછી હોય તો બઉ જાડા બોર્ડર વાળી સાડી ક્યારેક ઓછી બતાવી શકી વર્ટિકલ પેટર્ન સાઇટ લંબી દેખાડો. જો કોઈ સક્ચર કપડા સારા કોઈ હેલ્દી કમ્ફર્ટેબલ ફટંગ યોગ્ય ફલ અને બેલેન્સ વાળા ડિઝાઇન્સ ખુબ સારા લાગે.
હા મજે એટલે બ બ્લીન્ક ફેશન ફોલો કરવાની જગ્યાએ પોતાની સૂટ થાય એવું સમજવું જરૂરી છે.
હા.
જે ફેશન આ એટલે કોપી કરવું નહીં પણ પોતાની સુંદરતા ને હાઈલાઈટ બી કરવું છે મજે કપડા ના કપડો એટલે ફેબ્રિક અને પણ ફેશનમાં બી મહત્વનો છે ને.
હા ખુબ કોટન સિલ્ક શેફોન જોજ એટલી. ઓર્ગેનઝ આવેલ વેટરન તેની બધ ફેબ્રિક્સ ન ફોલ કમ્ફર્ટ અને લુક અલગ હોય છે.
બરાબર મજે. પાઈ એટલે આપણનેજ ફેશનમાં કેમ રહવું જોઈએ છે. કેમ નહીજ આઈ બી એ ખુબ સારું આપને કરતા પોઈન્ટ છે તો આપ. ફશન મે મુજે નેટ નેટ કા કપડાા હલસે તૈરે્યા આપનેી કોઈ.
સારા દેખાવશ.
હા તમારી સાથે બોલી ને ખરે. સારું લાગે હોય માસું.
ધન્યવાદ.
ધન્યવાદ.